હેલો. હલો. કેમ છે?
હેલો.
કેમ છે?
મજામાં.
ઓકે. અચ્છા અહ તમારી હોબી કઈ-કઈ છે?
મારી હોબી તો કાર ચલાવી છે.
અચ્છા. કાર ચલાવવાનું ગમે? કંઈ કાર ગમે ચલાવવાની?
બધી કાર ગમે એ મે કહી નહી શકું, પણ મારી ફેવરેટ કાર જી વેગેન. કેમ કે એ એનિમલ મૂવીમાં છે એટલે.
કાર જોઈલી તમે?
હા જોયેલી છે.
હમ્મ.
હા. તેમાં મર સડીઝની કાર આવે એનું મોડલ તો બહ બધા આવે. ત્રણ ત્રણ ટાઈપ ના મોડલ આવે. એમાં એમે તમને નહી કહી શકું કેમ કે હમણાં મને યાદ નહી મલે.
હમ કયા કલરની કાર ગમે?
મને કેવી આવે તે કેવું મેં તમને પેલા એની ગોડ લાાઈટ્સ આવે. ને પાછડ થી તો મને ગમે ઠીકઠાક છે પછી પાછ ટાયર આવે એ લાઈટસ ભૂલી ગયા કેવી આવ્યો પાછળની પણ પાછળથી બી હારી છે. અને એનું ઇન્ટિરિયર બવ ગમે. બહુ હારું ઇન્ટીરિયર છે. કેમ કે એ છે ને થ્રી શિકસ શિક્ષ્ટિ ડિગ્રી રોટેટ થાય. એ એટલા મને બવ ગમે એ.
હમ કોઈ વાર બેસે લાગ એ ગાડી માં.
બેસાય જ નહિ. કેટલી મોંઘી ગાડી છે, કરોડોની ગાડી છે એ
હમ અહીં મળે તમારા એરિયા માં મળે એ ગાડી?
અમારા એની વાંધો નહી પણ સુરત બાજુ મળે કેમકે તો તો મોટા મોટા શોરૂમ્સ એટલે
ઓકે તમે જોય લ તમારા એરિયામાં જોયલી એ ગાડી?
શું? તમ, મારા એરિયામાં મેં ની જોયેલી પણ અમે લોકો જ્યારે ચીખલી જતા હતા ને ત્યારે મે જોયેલી મમ્મી અને મેં.
ઓકે એટલે તમે રસ્તે જોયલું હશે. બરાબર તો પછી તમને બીજી કઈ કાર ગમે
મને એક કંપની કા મેમ્બર સ્ટડીઝ મર્સ પછી એક કાર નું નામ કેવ હજી મર્સડીઝ એલસ ફોર ફિફ્ટી તે પણ સારી છે. બોવ મસ્ત ગાડી અચ્છા. તે ડાન્સ કરે એક ગાડી, એક કાર છે, ને એક આ ડાન્સ કરે તેમાંગુ ના આવે ને. તો એનું જે એ પેન્શન હોય ને. તે ઉપર નીચે છે, એટલે કારની જે બોલ્ટ હોયને. તે ડાન્સ કરે.
અચ્છા તો તમે ક્યાં જોયે લુ?
તે મારા ફ્રેન્ડ ને બી કીધેલું એની પાસે બી છે, તેનું નામ તો મેં નહી કેવું તમને, અને
હમ્મ. તો એ, બીજું ગાડી માં બીજા શું ફી તો એ બહ લાંબી આવે. કે નાની આવે.
લંબી આવેે.
અચ્છા નકી આવે એમાં?
હા આવે, ને તે પેટ્રોલ કારસ છે.
ઓકે. ડીઝલમાં નહીં મલે એવી ગાડી?
મળે ને, પણ હમણાં તો ડીઝલ અને પેટ્રોલ લેવાય જ નહીં.
કેમ કે હવે તો ત્યા ઈરાનમાં તમે જોયું ના કે વોર ચાલતી જ સે. ત્યાથી અ ઈરાન બંધ કરી દીધ પેટ ટ્રોલ ની લાઈન, ડીઝલ ની તો શું થશે અટ હમણાં તો ઇલેક્ટ્રિક ગાડી લેવાય, એટલે અમારી ઘરે તો છે ઇલે ટ્રીક ગાડી. તમને બી કહી દઉં તમે બી ઇલેક્ટ્રિક ગા ડી ખરીદી લો.
ઓકે. ઇલેક્ટ્રિક ગાડી સારી હોય કે ઇલેક્ટ્રિક ગાડી?
એકદમ જકાસ. તમે લોકો અગર સોલાર ક લગડાવી લો ને એ જકાસ ગાડી ચાલે અને બહું ઓછી બેટરીમાં બી આવી
ખરું?
શેના પર?
બેટરી પેક એનું સારું ચાલે?
શેના પર શેના પર સંભળાતું નથી. બેટરી પાવર તો મસ્ત ચાલે. એટલે જ તો બેટરી વાળી ગાડી લેવા કે હું તમને
પણ એ મોંઘી પડતી હશે ને કારણ કે બેટરી વાળી ગાડી તો બહુ મોંઘી આવે
ના ના ના હમણાં તો એ લોકો એવું કર્યું છે એબજી વાળા એ કે તમે લોકો ગાડી પાંચ દસ લાખમાં હરી દ અને બેટરી ન લોન કરાવી લો એક કિલોમીટર ટરના ની એક એક કિલોમીટર ના બે રૂપિયા
ઓકે એટલે બેટરી લોન પર ભી લઈ શકાય
શું વિસ
બેટરી બેટરી લોન પર ભી લઈ સક ક
હા લેવાય ને બહુ મસ્ત ગાડી હતી તો અત્યારે અમારા મોડલ માં નની હતી ને એ તો અમે કબિનસર ગલે છે
અચ્છા અને કારમાં બીજી બીજું તમને શું ગમે કારમાં કયા કલર ની ગમે કેટલા કાર તમે જોઈ છે તમારા એરિયામાં
અમારે ત્યા તો સેવન સીટર કાર જો હોય છે મેમ બે પછી
તો તમને સેવન સીટર ગમે કે ફાઈવ સીટર ગમે
સેવન સીટર કેમકે આખી ફેમિલી નહી મને તો નાઈન સીટર ગમે કેમકે અમારા ફેમિલીમાં નાન કો છે
પણ નાઈન સીટર કાર તો આવેજ નહી
અ મને એક ગાડી તે સેવન સીટર છે પણ ગાડી ભ બહુ મોંગી છે. એક કરોડની ગાડી છે.
અચ્છા,
એ છે, ને
ઓકે.
મારા ખ્યાલ થી ટ્વેટાની છે. હા એ ટ્વેટાની છે, પણ એનું નામ તર એ ખબર નામ બ ક એ સેવન શીટ ટર છે. પ્લસ ફેમસ છે ને એવા એવા ફીચર આવે એવા એવા ફીચર આવે ને તમે જો તા રેવા જાઓ.
હમ્મ.
મેં તો મોટું થઈને કેરાવેેન લેવાન લછું.
અચ્છા કેરામેને ગમે તમને?
હમ્મ.
કેરામન કેમ ગમે તમ
એમાં આખી ફેમિલી બી કરી જાય. એ તો મે ખાલી ફેમિલી સારું જ લેવાનું છો. મારા નાની, નાનું નામ મામુ પછી, મારી બેન, ભાઈ, ચાચી, ચાચુ, દાદી, દાદુ, મારા મમ્મી, પપ્પા પછી મેં. કે તો ડ્રાઈવિંગ કર એટલે બધ હા ફરવા જવું હોય તો, એમાં જવાય.
કેરાવન માં બી બવ બધી ફેસિલિટીસ હોયને.
હા, પણ મેં એ કેરાવેન નહી, હમણાં તે મેં કેરાવેન જોય એનું નામ
એક કેરેવાન મે છે ટીવીમાં જોયેલી છે, જેમાં કેરેવનમાંથી છે ને સાઈડ પરથી પેલા સ્ટેન્ડ જેવા નીકળે અને એનું તમે ટેન્ટ હાઉસ જેવું બી બનાવી શકે. ઇવન અગર સમર સીઝન છે તો તમે એની ની બેસીને, અ કુકિંગ કરી શકે, એટલે એવું બધું ઘણું બધું રસ તોઈ બી
તે તમને ખબર જ નહી પડે કેટલી ઊંઘી આવે એ દોઢ ત્રણ કરોડની આવે એ કેરા મે તો નોર્મલ એરાની વાત કરું જેમ ટ્રાવેલર્સ હોયને. તેવી કેરાવે ની વાત કર ફર લઈ જન છે. ખાલી, તો ખાઈ લ ખાવાનું.
ઓહ. હા, તેરાવેન માં તો કી ચંડી આવે ને.
ના.
એ કારણ કે એક મેં જોય છે ને એમાં, કેરેવેનમાં એ લોકોનું. વેનિટી રૂમ બી આવે.
આવે પણ એ બે ત્રણ કરોડ ની આવે એટલે તમે કીધું મેં તો નોર્મલ પેલી ટ્રાવેલર્ જેવી આવે ને વ્હાઈટ કલરની જેમાં બધા ટ્રાવેલ્સ કરે તેવી એક એમ્બ્લમની એમ્બલમમ મેં કેરામેન જોયેલી તેવી નવું મોડલ કર્યું છે એનું તે એ કેરાન લેવન અગર મેં મોટો થયો ત્યાર સુધીમાં આગળ વધારે થતા ગયા. તોમે હજી વધારે નોવી નવી લઈ લેવા.
ઓકે એવું છે, બરાબર. જી નાની ગાડીઓમાં કોઈ ગમે તમને?
નાની ગાડીઓમાં તો શું જ ગમવાની એક જ ગાડી છે જે મારી પાસે છે તે જ ગમે મને.
હા બવ. સ્વિફ્ટ ની ગાડીઓ બી બો ગમે. સ્વિફ્ટ ની ગાડી પણ ફાાઈન હોય. સ્વિફ્ટ, સ્વિફ્ટ.
હા ભલે અરી પાસે સ્વિફ્ટ જ હતી.
હમ્મ, અ સ્વિફ્ટ ટકાા પણ સારી મળે છે, કારણ કે સેવન સેવન સીચર કાર હોય ને. તો. અ અર્ટગા ભી ફાઈન અને હમણાં આપડે જોઈએ, કે બજેટ ફ્રેન્ડલી બી હોય એટલે, બધા લોકો હાઈવે પર આપણે જોઈએ તો ઈન્ડિયામાં ઘણી બધી જગ્યાએ આપણને. મોટી ફેમિલી હોય. તે લોકો સેવન સીટર કારમાં અટીકા જ લેતા હોય છે.
અ હમણાં તો મારુતિ શુંઝૂકેની બી
ને જઈ શકે.
ઘણા તો મારુતિ ઝૂકી પર બી સેલ્સ ચાલતી છે. એટલે બહ સસ્તી પડે, ના કેરેન્સ ના મે કેરેન્સની કેવ.
અને તમે નાઈન સીટર ની વાત કરી ને, નાઈન સીટર ની વાત કરીને તો તમે, અ કાર્નિવલ બી લઈ શકો કિયા કાર્નિવલ.
તે એમાં નાઈન સીટર નથી તો સેવન સીટર ગાડી જ છે ખાલી.
ખબર નહ પણ એ વધારે સ્પેશિયસ છે.
એવી જ છે ટ્વેટાની ગાડી જ છે પંડે, એવી જ છે. કેરાવેન જેવી જ છે, તો. અ કાર્નઓ જેવી છે પણ ટ્વેટા ની ગાડી છે છે એ વણ સેમ જ છે બટન દબાવીને ખુલ્લે નહી ના ગેટ. આ. પેલી ગાડી જે મેં કીધું ને તમને. એવી એના બી વધઢ ન એ
હમ્મ મજા આવી તમારી સાથે વાત કરીને કાર વિશે ઘણું બધું જાણવા બી મળ્યું અને સમજ બી પડી કે અચ્છા કારમાં આટલી બધી વેરાઈટી આવે.
હમ્મ.
હમ્મ સરસ સરસ કઈ નહી તો હજુ જાણકારી અ લેવા ફરીથી હું કોલ કરીશ. કે જેથી ખબર પડે કે છા આવું થાય છે એમ.
ઓકે.
અ. બાઈ.
બાય.